જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કરે છે?
બસ મજામાં. તમને કેમ છો?
ફ્રી થઈ ગયા?
હાઅ.
ફ્રી થઇ ગયા તમે?
હમ્મ ફ્રી છીએ બોલો બોલો.
ખઈ લીધું જમમા લીધું?
હઓ જમી લીધું.
શું જમ્યાં?
દાળ ભાત બનાયા.
દાળ ભાત.
હમ્મ.
તી કેવી રીતે બનાઈ શો તમે? તારે ઘર અહ ખાસા દિવસ પ પેલા તારી ઘરે ખાધી મને. બહોત ગમ્યો મને. કેવી રીતે બનાઈ છ?
હમ્મ-હમ્મ, ચણા નો લોટ અને ચોખા નો લોટ લઈન બનાવવાની. અને રેડીમેડ પણ મળી જાય છે. આજકાલ તો રેડીમેડ ભી મલવા લાગ્યું છે.
રેડીમેડ હારું રહે. ઘરે કોણ કરે! રાતે પલાડે આ મગજમારી કરે. અહ તો હારું મીલે?
હારું મલેન, હા સારું મલે.
હમ્મ અહ લોટમાં મતલબ મ મિક્સરમાં કછ નાખવાનું છે યા નહીં, આ સાજી ના ફૂલ ના ઈનો બી બીને મે સે
હા એ બધું નાખવાનું, નાખવાનું ટેસ્ટ લાવવા માટે નાખ વાનું, જે રીતનું સ્વાદ જોઈતું એ રીતનું બનાવવા માટે બધું નાખવાનું, મેગી મસાલા થઈ ગયું તીખી બનાવી, તીખી બનાઈ લેવાની, વઘારીને બનાવી તો વઘારીને સાથે ભાત હમ્મ. સાથે પછી એક એની તુવેર ની દાળ લઈ લેવાની. એને હારી એવી વઘારી દેવાની.
તેલ વાલી લેની કે બિન તેલ વાઈ?
તેલ વાળી લેવાની.
હારી બનશે?
હો હારી બંન છે.
મે કદી બનાઈ નહી મેને તો બિના તેલ લ વાલી વાપરું છું.
એ સારી બને તમે એ બનાવ છો તેમ જ બનાવજો કઈ વાંધો નહી.
તો કંપની મે તો કંપનીની લું. લેવ લેવી પડશે યા બિન કંપની બિ ચાલશે. લુઝમાં મિલે છે ને દુકાનો હા. ના તો અંગુર દાલનું તો બહુત નામ છે હા.
હા.
મોંઘી ભી બહુત મઘોર દાલને
મોંઘી ભી બહુ છે સાચી વાત છે.
બીજા લૂઝમાં તો ઘણા બધા ફાયદા છે. હા અંગોર દાલ નું પાંચ કિલો નું પેકેટ આવે છે અને લૂઝ તો કિલો બે કિલો જે ગમે લઈ લીધું
હા જે ઘણે ઈ દોઢ કિલો અઢી કિલો ત્રણ કિલો
તમે ડિસ્ટર્બ તો નહી કર્યો મેને
ના-ના.
ઊઘ આવતી હશે.
ના બસ સુવા જ જતા હતા આપડે તો. હવારે પછી ઓફિસ જવાનું હોય બધું કામ વામ
તમે જોડે જોડે કરો.
વાત તો થાય ને આપડી
ખાસા દિવસ થઈ ગયા હા ખાસા દિવસ થઈ ગયા બાત એ નઈ થઈ. અ કોઈ મોકા ન છે કોઈ વાત કરવા માટે હોત. તો બાત કરે ના તો બે બેઠે બેઠે યાદ આયો કે ઇટલી ના સ્વાદ આયો રમુમાં હ મે હ તારે ઘરે ખાઈ દી તો બોલે દીકરા બોલે કે મામ કે ઇટલી બનાવો તમે અમેરા હારી કેવી રીતે બનશે ખબર નથી મને
હા એ તો હવે એનો લોટ હવે રેડીમેડ મળી ગયા છે તમે રેડીમેટ લઈ આવજો. અને પછી પછી પેલું નારિયેલની ચટણી ખાશો.
હા નારિયેલની ચટણી તો બહુ જ ગમે છે મારે દીકરા ને તો. એ કેવી રીતે બનાવ છો નારિયેલ ની ચટણી.
નારિયેલ નુ કોપરું કાઢી દેવાનું પછી એને ગ્રાઇન્ડરમાં મિક્સ કરી દેવાની થોડું દહી કાતો દૂધ નાખી દેવાનું દૂધ નાખી દેવાનું.
મિર્ચી ના મિર્ચી ડાલિયા
એ તો એનું રાય નો વગાર કરી લેવાનો
રાય નો વગાર કરી લીધો બીજા ચટણી બી હોય છેને ગ્રીનની ચટણી ડલી અ રેડીમેડ મળે છે રેડીમેડ લાવો છો હ
હ હું તો એના એટલે આપડે જે હા એ તો પોદીનાની બનાવી હોય પૈયાની કોથમીની બનાવી હોય બધાની બની છે
લાલ મિરચ લસણની બની છે ને
હા લસણની પણ બની જાય પેલી તો આજકાલ પેલી સેજવાન ચટણી મળવા લાગી છે ને બારે
તેજ વાંધ ખબર નથી મને
સેજન ચટણી બી છે એનો સ્વાદ સારો આવે છે
અચ્છા ને નારિયેલ ની ચટણી ગમે છે મને બહુત ગમે છે
હા તો તો એમાં એને ગ્રાાઈન્ડર કરી દેવાનુંને પછ દૂધ નાખીને બનાવાનું કા પાણી નાખીને બનાવવાની
પછ છેલ્લે એનું રાય નો વગાર કરી દેવા તીખી લાલ મરચું નું વગર કરું તો લાલ મરચું ન
ઇટલીનું કેટના ટાઈમ ભ કેને પંદર બીસ કઈ ટાઈમ હોય છે બાપ આનો છે કેટલા ટાઈમે રેડી થાય જાય પંદર મિનટ મે થાય છે યા બીસ મિટમાં થાય છે
દ મિનિટ દસ દસ દસ પંદર મિનિટમાં સ્ટમ કરી લેવાની
લો પેલું લોટ ના ઉપર છે ને જાડુ લોટ છે પાતળો લોટ છે ઘરે એને પાતળું કરી દેવાનું લોકને પાણી નાખીને ઈનો નાખીને
ઇનો થી ઓછી બનશે ને
હા બહુ પોચું બનશે
તારે હાથનું તો જોરદાર બને છે આ મારે હાથનું કેવી રીતે બને તો આ આવી જાઓ ને ઘરે તા તમે આવો તવે ભેગા થઈને બનાય મજા આસી ીકરા ડીકરીનું લેતા
પેલા એક વાર તમે બનાવી લો પછી બીજા ટાઈમે આવીયશું તો અમે ખાવાય છે
સારું એક વખત બનાવી ન દેખું છું કે મારે જે ભને છે નને ના બના તો તોરે તારે ઘરે આવે પડશે મારી ઓર બીજા શાંતિ
શાંતિ જ છે તમે કો કેવું ચારે શું જમ્યું આજે તમે શું બનાવ તું
આજે માને જમીનનું શું બનાય જમીનો તો ખબર નહ પડતી પુલાવ બનાયા હતા મિક્સ પુલાવ વેજીિટેરિયન નો પુલાવ બનાવ રાતે બનાવ તો સવારને ા ટેન્શન સવાર નની બનાવો તો રાતે ની ટેન્શન ખબર નહ પડતી શું બનાય શું ના બનાય ભોપરેે ગરમીમાં ભોપરેે ભી ચાવલ ગમે રાત્રે ભી ચાવલ ગમે બે બે ટાઈમ ચાવલ બનાવવા પડશે
વાત તો જોઈએ જ
હમ બાત બિના તો ના ચાલે
એજ ન
બોબરે બે રીંગનો શાક અને બટાકા નું શાક અને ભાત અને
મન બહ ભાવ રીંગળ બટાકાનું શાક મન બહ ભાવ
હમ સારું લાગે બટ આકા હા
એમાંથી પછી પેલું બનાઈ ને આપડણે રીંગણામાં મસાલા નાખી દેવાના પહેલેથી
હમ ઘણી સ ઘણી શાકભાજી માં તો ફટાકા નાખવાનું પડે છે મટર તો ફટાકા અ પુલાવ બનાઓ તો બટાકાા ત હવાનું બ ત બટાકા
તને બધું નાખી દેવાનું
કાજુ બદામ ને હવે બીજા કાજુ બદામ લાવવા પડશે સબ્જી માં નાખવા માટે
હા તમે પેલું પુલાવ ની વાત કરતા છે ને
હા પુલાવ
એટલે મેં કીધું કાજુ નાખી દેવાના મોટા મોટા એવા કાજુ નાખી દેવા
હમ કાજુ નાખી દે સારું હમ દહીં ભી સાથે સારું લાગશે
હા
હવે તો બહ ખીચડી ના ખીચડી ના કડીી બહત ગમે છે મને
ખીચડી ખીચડી ને કડીી હા હા હા તમે તો કઈ કઈ સ્વાદ લાવ મોઢામાં તો સ્વાદ આવે ખાવાની
હવે તો ખાઈ લીધું હવે ખાવાનું વાત કરો તો મોમાં સ્વાદ આવી જાવ
સાચી વાત છે
શું કરે ઓ પછી શાંતિ
ચાલતી હવે તમે ખીચડી રે ગ કઢી કીધી એટલે કાલે બનાવાની ઈ્છા થાય રાતે
હા રાતે રાતે સારું રાશે ક્યા અ બીજા નોકરીમાં તે રાતે આવશે દીકરા રાત્રે આવે છે દીકરી રાત્રે આ છે તો રાત્રે સારું ખાના ભોજન બનાવે છે
હાછી વાય અચ્છા
ચેલો પછી મળજો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ
પછી